બ ભ હું કરો
બસો અમે અહી અત્યારે હાલ ખેતીમાં કામ કરીએ છીએ
ખેતીમાં વરસાદ વરસાદ થયો
જે થોડો ઘણો ઘણો થોડો ઘણો વરસાદ થયો હતો
દિસ
હા વાવણી તો આજમાં થઈ જ જાય ને
હમણાં વરસાદ તો કઈ નથી
હમે કેટલા સમય થી વાવણી ની રાહ જોતા થા
હા હા
એટલા માટે આજ થોડો ઘણો વરસાદ થઈ ગયો એટલે આખા ગામને ફાયદો થયો
હા એ પણ છે હમણાં વરસાદે કઈ નતા ને તડકો કેટલો હતો તડકાનો વાવે કેવામાં તો પાણી પણ નથી વા
અમારે એમ જ છે આસપાસના ગામના તળાવો પણ શું કાઈ ગયા અને કવા પણ નીચે આવી ગયા
તો ઈન તો હું પાણી કેવી રીતે પાવ પાકમાં?
અને ઉપરથી સરકાર પોતે અમારી આસપાસ કેનાલો છે તે કેનાલોમાં પાણી પણ નથી મેકતા.
એમ છે, સરકારે એમાં શું કરે? સરકારે હું કરવી ડેમ ને બેમ ને બધું સુકા જ્યું વરસાદ કેટલા સમયથી નથી થ ઉપર થી આ તડકો પણ કેટલો સે.
હા, ગરમી પણ ખુબ વધી રહી છે.
એમ જ ને એટલો તડકો એટલો છે પછી આમાં કેનાલોમાં પાણી ક્યાંથી મૂકે ડેમમાં પાણી તો કોઈ નીતિ મૂકે.
અત્યારે અમારી જેવા ખેડૂતોને પુલ મુશ્કેલ છે.
એમ છે. શું બાકી વાવા નું શું પ્લાન છે માંડવી બાંડવી કે?
ભાવવામાં તો અત્યારે વિચાર કરે સે બધા લોકો કે માંડવી અથવા તો કપાસ તરફ કરવાનો વિચાર
એમ સે.
કેમકે ગયા વર્ષે અમને કપાસમાં બહુ ફાયદો થયો હતો. ગયા વર્ષે હમારે એક મણો એક મણ ની આસ પાસ અમને ચાર હજાર થી પાંચ હજાર નો પ્રોફિટ થયો તો અમને.
છ પાકમાં?
હા કપાસમાં.
એ એમ છે, અમારે એક વાર બી બાજુ કપાસ સારો થાતો હશે.
હા, અમારે એ બાજુ જમીન કાળી જમીન રહી એટલે કપાસ બહુ વધુ સારો થાય છે.
હા. એમાં જ ને તમારી એકર કપાસની વપાસ સારું થતું હોય અમારે તો આકોર હું માંડવી બાંડવી ને એવું હોય બાકી વરસાદ માં તો અમારે પણ માંડવીને એવું હોય.
અમારે માંડવી પચીસ ટકા લોકો માંડવી કરે છે. બાકી મોસ્ટઓફલી પંચોતેર ટકા તો કપાસ પણ કપાસમાં તો પોતાનો ફાલ ઉપજાવે છે.
એવું છે. મને માંડવીનો ને એમાં ભાવ એ ક્યાં આપે કોઈ હવે તો ઓછો થઈ ગયો ને ભાવ બધો તાર દીધો સરકારે.
અરે ખુબ ખુબ એમાં પણ કપાસ
છેટું, હા. હા, એમ જ થાય આ ખેડૂતોનેને બધીને હવે સરકાર લૂટવાનું ઓલું કરે હાવ. કપાસ માં ને બધીમાં કેટલા લોસ કરતો એક પરથી દવાનો ને બધો ભાવ વધાર દીધો ઉપરથી આટલું બીજારણ મોંઘું આવે એમાં આ જે મૂલી આવેની મૂલ શુંકવવાનું
અને એમાં બાકી રે તો વરસાદ આવે તો વરસાદના કારણે બધું પાક નાશ
હા, એમ જ ને એમાં બાકી તો વરસાદ ના કારણે બધું નાશ થઈ જાય તો ખેડૂતોને તો આમાં શું વધે.
અમારે ગયા વર્ષે અમુક લોકોને થયું તું જે કપાસ અ કપાસ હારે હારો હતો પણ એ ઉપર વરસાદ પડી ગયો એટલે પછી તો કપાસમાં તો રૂમમાં તો બગડી જવાનું. એટલે કપાસમાં ઈળ ને પરવાળ આડ.
એમ છે. અત્યારે ઈયડનો ને બધું રોગચાળા કરે તેમ ઓલોકોઆમ દવા દવાનો ભાવ કેટલો વધી ગયો. માં કેટલી દવા સાટવી પડે આપડે
અને વધુ પડતી દવા સાટવી તો લોકો પાક ખરીદવા માટે તૈયાર ના થતા કે લોકો એમ કેશે કે તમે આમાં દવા નાખી નાખીને બગાડે ડી નાખયો
હા એમજ ને તો પછી કેમિકલ્સ વાળું ગણાય તો કોઈ આપડો માલ લેઈ ની જાય અથવા તો ખરીદેની
અને કેમિકલ ન નાખવી તો ખેડૂત લોસ માં જાય કારણ કે પાક પછી બધો નિષ્ફળ હોય ઓદે
હા એ પણ છે. પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને તો બધું માથેજ પડે પછી શું કરે બિચારા હ
એ પણ છે.
હા.
બીજું તમારે વાવણીમાં શું શું હાલે?
અમારે વાવણીમાં તો હવે ચોમાહુ આવે એટલે બધા અમુક જુવાર વાહેને બાજ રો વાહેને માંડવી ને તપાસ નેવુ જાટા મોટું વાહે માંડવીને બધું વાય દીધું વાયમાં પાણી હોય એ બધા વાય બાકી તો અત્યારે પાણી તો કોને હોયકેવાય
અમારે હમણાં કેતરુ ખેતીમાં ટ્રેક્ટર નવું લાવ્યા છે, વીમી જે નવું લાવ્યાની સાથે પેલી સર્વિસ આવી ગઈ હતી એમાં પેલી સર્વિસ માં તો અ કંપની વાળા કે છે, કે તમે પિસ્ટન બધે બો ખરાબી આવી ગઈ છે, એટલે તમારે નવા પિસ્ટન બનાવવા નાખવા પડશે એન જીન તમારે રિપેરિંગ કરવું પડશે.
એ એમ છે.
એટલે પાંચ લાખનો તો ઈ ખર્ચો આવ્યો ઉપરથી
હા એમ જ ને અત્યારે ખેડૂતોને તો એ બધું જ રહ્યું
હમ કેમકે બળદગાડા નું ઓપ્શન તો વયોગ્ય હવે
વરસાદ કેમ છે? એ કોર
વરસાદ એમ પા સવારમાં પડ્યો હતો થોડો ઘણો
હા. આયાય સવારમાં થોડોક હતો બાકી તો ક્યાંય નતો હમણાં આજે સરવારમા થોડોક પયડો તે થોડોક ઠંડું વાતાવરણ થયું બાકી તો બધું એવું ને એવું જ અયા હજી વરસાદ ની બો ખાસ જરૂર છે, આપ ડે અયા
હમ વરસાદની બોવ જ જરૂર છે, એજીવું દક્ષિણ ગુજરાતમાં ને નેમા જયા આયવો
હા આપડે અહયા થોડા થોડા છાટ ટા અવે આવે છે, આજથી આપણે ફૂલ આગાહીની શરૂઆત છે, હવે આજથી વરસાદ આવે તો હવે
અમારે પણ ત્રીસ તારીખ પછીની આગાહી આપેલી છે.
એમ છે. અહીંયા આંબાલાલ કાકા કેસ કે વરસાદ આવીએ હવે કેદી આવે કેને ખબર
અંબાલાલ કરતા જ્યામાં સેટેલાઈટ ઉપર બો આત્મનિર્ભર
એમ છે.
મારા એક ગામમાંથી એક મુખી છે, એ પોત તે વરસાદ ક્યારે આવે ક્યારે મોસમી પવનો કેવા હોય એ પ્રમાણે લો કો આગાહી કરતા હોય છે.
હા એ પણ છે. અત્યારે તો એસ્ટ્રોલોજીસ કરતા આપડે આમ સેટેલાઈટ ઉપર ને ઓલું કરીએે ન તો એની ઉપર વધારે આપડે ફાયદો રહેે કેમકે એ લોકો જે ક ને સેટેલાઈટ વાળા એ ક્યારે ખોટું ના હોય કેમકે એને હલો બધા વાતાવરણ હવાનું દબાણ કયું કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો બધ તેને ખબર હોય ને તો એની આગાહી હાચી જ પડે. એસ્ટ્રોલોજીસમાં તો શું હોય કે એ તો ખાલી આમ નક્ષત્ર જોઈને આગાહી કરતા હોય.
હા એ અનુભવ અનુભવ ના કારણે લોકો બોલતા હોય બાકી તો ઈ સેટેલાઈટ દ્વારા તો એઈ ન આપી આપ આગાહી ન આપે.
એમત ને. વધારે પડ સેટેલાઈટ વાળા થતા હોય ને એમાં આપડે સારું હોય કેમ કે આપડે ખબર હોય કે થશે નહી થશે એમ. .
અમારે તો ગામમાં હમણાં થોડાક દિવસ પેલા મેઘરા મેઘ રાજા ને પૂજન પણ કરવામાં આવ્યું હતું જેના કારણે બધા ગામના લોકોને સમાડવામાં આવે. અને એકવીસ યજ્ઞો કર કરવામાં આવે જેનાથી મેઘરાજાની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર હારી રેય.
હા હા હમણાં અહીયા અમારે જુનાગઢમાં પણ એવું જ થયું હતું જુનાગઢમાં પણ હમણાં મેઘરાજા ની આગા એક ઓલી કરવામાં આવી હતી છોકરાઓને જમાડવામાં આવ્યા હતા. હા આપણે પહુ માં કરવામાં આવ્યું હતું.
ભવનાથમાં તો અમારે ખુબ હમણાં લોકોની ભીડ છે ને કારણ કે વરસાદ આવે એટલે લોકો બહુ આકર્ષાય છે અહિયાં આવવા માટે.
હા હમણાં તો થોડીક ભીડ છે કેમ કે આજે વરસાદ થયો ને થોડોક એટલે આજે થોડાક માણસો વધી ગયા. ડવા વાળાને પાછો બે દિવસ તડકો રહેશે તો કોઈ આવશે ને એને. અ હમણાં તો કે શળાય જ નહી એમ કે હમણાં તડકો પણ આટલો પડે. એ ઉપર જાય તો શરીર ડડીહાઈડ્રેટ થઈ જાય ને ઉપર પાણી ની સખ્ત જરૂર પડે આપડા શરીર ને ઉપર કઈ પાણી પણ ના મળે. કેમ કે પાણી આપણેથી નીચેથી લઈને જવું પડે ને નીચેથી પ્લાસ્ટિક ની બોટલ તો લઈ જવાની ઉપર મના ઈ થાય તો આમ પ્રજા હોય એટલે પાણી લઈ કેમાં જાય
હા ઈ પણ છે.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
ત્યાં શરૂ વરસાદમાં ગિરનાર માં ઓલી રોપ વે એ શરૂ હોય કે બંધ રાખે? આ કે સોમાસા દરમી
ચોમાસા દરમિયાન પામ તો બન જ રાખે. કે આમ વીજળીનુંને બધું નો થતું હોય ને તો લાાઈટ પ્રોબ્લેમને વધારે હોય. તો એના કારણે કા આમ અકસ્માત બકસ્માત સર્જાયું હોય તો એ લોકો ઉપર બઉ પ્રેશર આવી જાય સરકાર નું. એટલે ક્યારે તો બન જ હોય વધારે પડતી બન જ હોય ક્યારેક ક્યારેક વાતાવરણ ખુલી જાય ને તો શરૂ કરી દે એક બાજી પૂરતી બાકી તો એ લોકો બન જ રાખે.
અને આપડે અહિયાં લોકો બધા કે છે કે જટાશંકર છે અહિયાં સારામાં સારો ધોધ પડે છે અહં લોકો નાહવા પણ જાય છે તો ઈ ઈ લોકેશન ક્યાં આવેલું છે?
એ જટાશંકર આપણે એથી જૂની સીડી થી જાય ને તો જૂની સીડીએથી હજારક પગચા સડતા જટાશંકર બાજુ નો રસ્તો આવે. ત્યાં તો આપડે એમ ફૂલ વરસાદ થાય ને ત્યારે જવું પડે છેલ્લું વરસાદ માં. સલું વરસાદ હોય ને તો અહંયા વોટરપોલ ચાલુ રહે બાકી વોટરપોલ બંધ થઇ જાય. ઉપરથી પાણી આવે ને જે વરસાદનું.
હા.
પાણી ડાયરેક્ટ નીચે આવે મસ્ત હોય અહીંયા લોકેશન સારું હોય એમ.
ઈ બધું પાણી આ બધું ગિરનાર પર્વત ન હોય કે
એ બધું પાણી તો ગીરનાર પર્વત ખાલી વરસાદ આવે ને ત્યાં સુધી જ શરૂ હોય વરસાદ બંધ થાય એટલે એ બંધ થઈ જાય
હમ. પછી અહિયા આસપાસમાં મંદિરો કેવા કેવા આવેલા છે?
મંદિરો તો એક એક જ એની શંકર ભગવાનનું મંદિર છે.
હા આજે જટાશંકર નામ રાખ્યું એની આસપાસ જે શિવજીનું મંદિર આવેલું છે એના પર થી જ નામ રાખેલું.
હા હા એના પરથી જ નામ રાખેલું છે ને જ્યાં શંકર ભગવાનનું શિવલિંગ છે નાનું એના પરથી જઠાશંકર નામ પાડી દીધું અહયા.
જે લોકો કે છે દાતારને દત્તાત્રય અલગ અલગ ભગવાન છે? કે એ ક્ષેત્રફળ જ અલગ અલગ પડે છે.
ના એ બંને અલગ અલગ છે. અ દાતાર છે અહ બીજ બીજા ભગવાન છે ને આપણે દત્તાત્રેય છે એ ગુરુ દત્તાત્રય છે ઉપર હાવ. એ આપડે અંબાજી અંબાજી થઈને જવું પડે પેલા અહીંથી પાંચ હજાર પગચા ચડીએ પછી બીજા પાંસ હજાર પગ બીજા ચઢીને આપડે દતાત્રય જાવું પડે.
ખુબ ખુબ આભાર સંદીપભાઈ તમારો જે મને ખેતી વિશે માહિતી આપી. કે તમે જે જણાવ્યું કઈ રીતે ખેતી કરવી તમારે. આભાર આભાર ખુબ ખુબ ધન્યવાદ આપનો.
થેન્કયુ થેન્કયુ વિકાસભાઈ.
દસ મિનિટ બરાબરને? હું તને કોલ કરું.